હાલો કેમ છો?
સારુ તમે કેમ છો?
હું પણ મજામાં છુ
શુ ચાલે છે?
કાઈ નય તમે બોલો શું ચાલી રહ્યું છે?
સારું.
કશું નઈ પણ આજે ફરી અમારી પડોશની કાકીનો કમાલ જોઈ લીધો
કઈ કાકી એ જ જેમને આખા સોસાયટીની સમાચાર હોય છે.
સમાચાર શબ્દ બો નાનો છે. એમની પાસે તો સીઆઈ એ રો આર એ ડબલુ અને એફબીઆઈ કરતા પણ વધુ માટ મા માહિતી હોય છે.
શું થીયુ તો
આજે સવારે હું દૂદ લેવા નીચે ગઈ
હાં.
પાછું પાછી આવી તો કાકી બાલકનીથી અ બોલી કે બેટા આજે મોડું ઉઠી લાગે છે.
વાહ એટલે તાલા આલારમ કરતા કાકી વધુ અપડેટ છે.
મેં પૂછ્યું કાકી તમને કેવી રીત
પછી
કહે સવારે સાત પંદરે તારા રૂમની લાઈટ ચાલુ થઈ
આ તો સર્વેલન સિસ્ટમ છે.
હા એ જ તો અને સાંભળ
હા બોલ.
ગયા અઠવાળીયે મારું કઝિન આવ્યો હતો.
પછી
પછી કાકી મમ્મી ને પૂછે એ છોકરો કોણ હતો? ત્રણ વાગીને બાર મિનિટે આવ્યો અને પાંચ વાગી ને સાત મિનિટે ગયો.
ત્રણ વાગી ને બાર મિનિટ
હા મિનિટ સુધી નો ડેટા
મને લાગે છે કાકી પાસે સીટી સીસીટીવી નથી. સીસીસી સીટીવી પાસે કાકી છે.
એકદમ
અમારી સોસાયટી માં પણ એક એવા કાકા છે.
શું કરે છે?
હું સ્કૂટર લઈને બાર નીકળું ને તો પાછો આવ્યું આ આવું. ત્યાં સુધી એમના ખબર પડી જાય કે હું ક્યાં ગયો?
કેવી રીત કેવી રીતે કેવી રીતે?
એક દિવસ પૂછે બેટા માકેટમાં ભીડ હતી?
પછી
મેં કહ્યું હું માર્કેટ ગયો જ ન હતો.
કાકા કહે
કાકા કહે કે ઓ તું તો બેંક ગયો હશે.
તમે તમારું જેન્ડર કેમ બદલો છો.
સોરી સોરી
સાચું કહ્યું.
હા હું ખરેખર બેંક જ ગઇ હતી.
અરે બાપરે
મને તો શંકા છે કે આપણે ગૂગલ મેપ ખરીદી લીધું છે.
ક્યારેક મને લાગે છે પડોશીઓનો એક્સ સિક્રેટ વોટ્સએપ ગ્રુપ હશે.
ઝરૂર હશે.
નામ હશે સોસાયટી ઇન્ટેલિજન્સ બ્યુરો.
સાચું કહ્યું.
અને ત્યાં મેસેજ આવતો હશે.
કયો?
અટેન્શન એવરી વન ફ્લેટ નંબર બસો ત્રણમાં આજે પીઝા આવ્યો છે. હલો હલો હલો